હ.
હા. બોલો કેમ છો.
અ મજામાં છું. તમે કેમ છો.?
બસ મજામાં શું. કરો કામ થઈ ગયું બધું..
હા બસ હમણાં થોડા ફ્રી થઈને બેઠા હતા. અમે જે જોયું ચાલ તમારાથી થોડી વાત કરી લોઉ. આજે આપે ઘરની જે રસોઈ. છે. એમાં જે સૌથી મહત્વપૂર્ણ છે કે આપણે ભારતીય ભોજનમાં એનો બહુ જ. સ્થાન છે. જેમ કે અચાર અને પાપ. પણ એના વિશે આપણે વાત કરીશું..
હા એ તો છે જ. ખાવામાં અચાર ને પાપડનું તો અલગ જ હોય છે ટેસ્ટ..
ભારતી ભોજનનોો સ્વાદ વધાવવા માટે અચાર અને પાપડ આનો બહુ જ મહત્વ ન સ્થાન છે. ભલે આપણે. ઘરમાં કોઈ પણ ભોજન બન્યું હોય દાલ ભાત શાક રોટલી. અ કોઈ પણ ખીચડી એની સાથે જો અચાર. અને પાપડ મળી જાય તો ભોજનનો આનંદ જ વધારે વધારી નાખે છે.
હા એ તો તમે એકદમ બરાબર કીધું મને તો મને તો પોતાને પણ છે ને અચારને પાપડનો ખુબ જ શોખ છે અને પરિવારમાં પણ બધાને અ તો છે ને આમ. એ આવી બધી વસ્તુઓ હોય દાલ ભાત ને કડી ખીંચી ચડી ને એવું બધું હોય તો તેની સાથે તો પાપડ જોઈએ એટલે જોઈએ જ છે અને પાપડમાં પણ આમ કેટલી બધી વેરાયટીઓ આવે છે કે. મતલબ અ અલગ અલગ પ્રકારના કેટલા બધ બધા પાપડ બને છે.
બિલકુલ અમારે અહિયાં છે ને અ ખીચયા એટલે મકાઈ ના ખીચયા પછી અડદના પાપડ અ પછી મૂગ દળના પાપડ આ બહુ જ બનાવવામાં આવે છે અને આપણા ભોજનમાં પણ એનો સમાવેશ કરીએ. તો આપણા મતલબ આપણને સ્વાદ વધારવા માટે પણ સારા છે અને ગુજરાત સાઈડ તો આપણે ચોખ્ખાના પાપડ બો જ બનાવવામાં આવે છે નહી.
હા એ તો છે જ. અને શું અમારા તો ઘરમાં જ આ હવે મારા સાસુમાં જ છે તો તે દર વખતે મતલબ અમે લોકો તો ખીચયા અને પાપડને અમે બધું ઘરમાં જ બનાવીએ જ છે. હ હવે આજ. આજકલ ના મતલબ ટેકનોલોજી ના હી સાબ થી જોયે તો ઘણા જોડા હવે બનાવાનું છોડી દીધું છે આપડા પેલાના ટાઈમથી આમ બનાવતા આવેલા છે તો હજી સુધી તો અમે લોકો હજી સુધી તો બહાર થી નથી લાવતા રેડીમેડ આપણા ઘરે જ બનાવીએ છેએ પણ ઘણા જણા હવે શું બહાર થી પણ લાવીને હવે તો આવી રીતે કરે છે. લે છે પણ અમે તો હજી સુધી તો હજી ઘરે જ બનાવીએ છીએ કારણ કે એક અલગ જ શોખ જ હોય છે. જે પાપડ બનાવે છે ખી ખીચયા બનાવે છે.
બિલકુલ આપણે ભારતીય સંસ્કૃતિની એક પરંપરા છે કે. પહેલેથી જ આ આપદા વડીલો છે એ લોકો પણ. સમય સમય પર કારણ કે પેલા ફ્રીજની ને એવી વ્યવસ્થા ન હતી તો કોઈ પણ આવો આમ કઈ સ્નેક્સ બનાવીને. રાખવાનું એવું બધું પોસિબલ ન હતું તો લોકો અ અચાર અને પાપડ આને આપણા પરંપરામાં મતલબ સામેલ કરેલું છે કે જયારે પણ આપણે ઉનાળો આવે છે ત્યારે આ કેરીનોો અચાર મૂકે છે પછી જયારે શિયાળો આવે છે જ્યારે. જેમ કે તમે કહો છો કે તમે હવે ટેકનોલોજીનો એ છે કે આપણને બહારથી મળી રહે છે પણ તો પણ આપણા ઘરે બનાવવાની પણ એક વિશેષ પરંપરા ચાલી રહી છે તો કેટલાય બધા લોકો છે જે લોકો અ ઘરે આમ. સાથે રહેતા હોયએ છે તો મળીને એકબીજાને પાપડ અને એવું બધું બનાવવામાં મદદ પણ કરે છે અને ટ્રેડિશનલી પણ આનું બહુ જ મહત્વ છે.
હમ આ તો છે જ અચાર અને પાપડ. ન મતલબ એક અલગ જ સ્વાદ હોય છે એ તો ભોજનમાં આમ મળી જાય ને તો મતલબ આમ ખાવાનું આપણને જમવાનું અલગ જ મજા આવે છે હવે ઘરમાં પણ. કોઈ મહેમાન આવે અથવા કોઈ. બાર હોય તો આપડે ખાસ કરીને. પાપડ અને અચાર તો પીરસવામાં આવે જ છે. તો શું એ લોકોને પણ હા. ખીચયા પાપડ આમ જોઈને પણ મહેમાન તો એટલા રાજી થાય છે કે મતલબ આ મળી ગયું હો એટલે આપણને બધું મળી ગયું એમ.
બિલકુલ આપણ એક હ ડિશ. ન એક એક થઈ ગયો કે એક મતલબ ભોજનનોો એક ભાગ થઈ ગયો છે અને આપણે જો આપડ કોઈક દિવસ એવું હોય કે હા આપણે ઘરમાં એક એકલા જ હોય કે કઈ એવું. થઈ જાય કે બીજા બધાને જમવાનું નહીિ હોય અને કાઈ બીજું આપડણે એટલી સગવડ એ સમય ન હોય કે સમયની આપણે અછત હોય તો આપણે ફટાકથી અચાર અને પાપડ આપણા રોટલી સાથે અ જમવા માટે કાઢીએ તો પણ એક વખત ચાલી જ. જાય છે તો આ પ્રમાણે પણ એક મતલબ એ એક મતલબ એક આપણા માટે એક જલ્દી એક ક્વિક મતલબ એક થઈ ગયું છે કે ક્વિક થિંક મળી ગઈ છે કે આપણે ક્યાંક એવું હોય તો પણ ચાલી શકે છે. અને જેમ તમે કહો છો કે કોઈ મહેમાન આવે છે અને એમાં પણ આપણે અચાર અને પાપડ મૂકીએ તો એ પણ સ્વાદ ના વધારી સ્વાદમાં પણ વધારો થાય છે અને આપણે ડીશ પણ વધારે આમ એક એસ્ટ્રા વાન વાનગી માં એ ગણાય ગણાય શકાય છે.
હમમ એ તો એજ તો અલગ જ હોય છે એનું તો ને ગુજરાતી પરિવારમાં તો શું ઉનાળાની ઋતુમાં કેરી નું અચાર બનાવવાની પરંપરા તો વર્ષોથી ચાલી આવી છે. હવે પરિવારમાં બધા સાથે મળીને આમ અચાર બનાવવાનો આનંદ પણ અલગ જ આવે છે. આપણે કેરીઓ લાવે છે ને એને પછી આપણે કટ કરીને જે આપણે એમાં મીઠું ઉમેરીને એને પછી સુખવીએ છીએ પછી એમાં આપણે મેથી નો મસાલો નાખીને આપણે કેટલા આમ કેટલું આમ મસ્ત ચટાકેદાર માં અથાણું બનાવીએ છે.
બિલકુલ અને જો આપડી દાદી અને નાની ના હાથ ના અચાર કેટલા ફેમસ હતા પહેલેથી ગાજરના, મુલીના. પછી મેથી અ ચણા ના અચાર પછી આ આપડે કેરીનો અચાર તો મોટા ભાગે અલગ અલગ પ્રકાર થી બનાવવામાં આવે છે જેમ કે છુંંદો, મીઠો અથાણું પછી છુંંદો અ તો કેટલી બધી આની પણ અચારની પણ કેટલી બધી વેરાયટીઓ છે. જે લોકો અહયા થી અ વિદેશમાં પણ લોકો લઈ જાય છે કારણ કે ભારત અચાર નો સ્વાદ એટલો અનોખો એટલો તાજો છે એટલો સરસ છે કે લોકો અહિયાં થી બહાર પણ લઇ જાય છે.
હા એ તો છે જ ને છોકરાઓને પણ સ્કૂલ માં આપણે થેપલા સાથે આચાર આપીએ છીએ આપણા ના ટાઈમમાં પણ અમે લોકો તો ખાખરા બનાવતા ખાખરા સાથે અચાર લઈ જતા હતા અમના છોકરાઓ પણ એ લોકોને પણ થેપલા બનાવી તો થેપલા પાસે પેલું આપણે કેરીનો મુરબ્બો આવે છે અથવા કેરીનો અથ અચાર આવે છે તો એ એ લોકોને પણ થેપલા સાથે અચાર ખાવાની મજા આવે છે છોકરાઓને પણ. ને ટ્રાવેલિંગ માં પણ આપણે સફર કરવા કરીએ ત્યારે પણ આપડે કેટલું બધું આમ અથાણું હોય છે, મરચાંનું આપણે મરચાં ના પણ અથાણા હોય છે તો એ બધું આપણે ટ્રાવેલિંગમાં લઈ જઈએ તો આપણા જે ખાવાનું હોય તેનું સ્વાદ કેટલું વધી જાય છે. આમ ટ્રેનમાં સફર કરતી વખતે જે આમ બધા આપણે પરિવાર, સગા સંબંધીઓ સાથે જઈને જે આપડે ટ્રેનમાં ખાઈએ છીએ તો કેટલું મજા આવે છે.
બિલકુલ તમે સાચું કહો છો કે આપણે થેપલા સાથે જયારે અચાર લઈએ તો એ થેપલાનો અને અચારનો બંનેનો સ્વાદ બો સરસ લાગે છે અ અને બીજું શું છે કે આપણે જે પાપડ બનાવીએ છીએ એમાં પણ બો જ મહેનત લાગે છે. ઘરની બધ બધી મહિલાઓ મળીને જયારે સાતથી સાથે પારંપરિક તરીકેથી ખીચું બનાવીને અને જયારે પાપડ બનાવે છે તો એ પણ એક ઘરમાં એક સરસ પરંપરા તહેવાર કેટલો સરસ લાગે છે કે બધા મળીને પાપડ બનાવે છે તો એક વાનગી પણ બની રહે છે અને એક સાથે મળીને બનાવવાનો એક આનંદ પણ અલગ જ હોય છે.
હા એ તો છે જ તમે બરાબર કીધું. કીધું તું પાપડ બનાવવામાં જેટલી મહેનત લાગે છે છે ને તો તમને એમાં શું કેવું એમ કે એટલી બધી મહેનત લાગે છે. હમણાં તો આજકાલ છે ને ઘણા જણા થી તો મહેનત નથી થતી હોય છે તો એ લોકો બહાર થી રેડીમેડ લાવીને જ ખાય છે. પણ આના અમારા ઘરમાં તો શું બધાને છેને આદત પડી ગયેલી હોય છે કે બહારના પાપડનો એટલો મજા નથી આવતી જેટલો આમ ઘરના જે નવો પાપડ હોય તેનો સ્વાદ અલગ જ આવે છે તો અમે બસ પરંપરાથી આમ ઘરે જ બનાવીએ છીએ. જ્યાં સુધી બનાવવાની તાકત હોય છે ત્યાં સુધી તો બનાવીશું જ.
બિલકુલ અને અચાર અને પાપડ આ એક એવી વાનગી એવી વસ્તુ છે કે જેનો હવે તો ઉદ્યોગ પણ કેટલી બધી મહિલાઓએ તો આને આનો એક વ્યાપાર તરીકે પણ બિઝનેસ તરીકે પણ આગે વધાયું છે પોતાના હાથનો જેને બહુ જ સારા રીતે બનાવતા આવડે છે એ લોકોએ અચાર અને પાપડનું ગ્રહ ઉદ્યોગ પણ શરૂઆત કરી છે તો ગૃહિણીઓ માટે આ એક આય નો પણ સાધન થઈ રહે છે તો એના માટે પણ બહુ સરસ વિકલ્પ છે.
હા એ તો છે જ એ તો તમે બરાબર કેહો છો. આપણામાં અને મારવાડીઓમાં પણ રાજસ્થાનમાં જોવાનું રાજસ્થાનમાં તો લોકો એટલી મહેનત કરે છે ને અચારને, આ પાપડ ને, ખીચયા ને એ બધું બનાવવામાં. ત્યાંનું તો રાજસ સ્થાની ણુ વાતાવરણ તો અલગ જ હોય છે ખીચયા પાપડ બનાવવા માટે તો.
બિલકુલ હું એક રાજસ્થાની જ છું અને અમારા ત્યાં ખીચયા પાપડ એટલે મકાઈના બનાવવાના બહુ જ વિશેષતા છે કે હોળીના સમયે મકાઈના ખીચયા પાપડમનો મતલબ બનાવવા એને ઉપયોગ કરવામાં આવે છે એટલે હોળીના. પહેલા જે શિયાળો હોય છે ત્યારે બધી મહિલાઓ મળીને પોતપ પોતાના અ કશી એ ખીચયા બનાવે છે.
હા એ તો છે ને અને પાછું ખીચ્યા પણ કેવી રીતે આમ સવાર ના વહેલી. એમ ચાર વાગે ઉઠીને જ બનાવવાનું. હા આપણા આઠ વાગે નવ. તો સુધી તો આપણા જે ખીચિયા પણ બની જાય છે કારણ કે મોડું એ ખીચિયા બનાવાનું મોડા તો મજા આવતી જ નથી સવાર. સવારમાં વહેલા ઉ ને બનાવીને ને એ. પાછા ઠંડીમાં જ બનાવીએ છીએ ખીચયા પણ.
બિલકુલ ચાલો તો ફરી આપણેે મળીશું અને કોઈક અ સારા વિષય ઉપર જરૂર થી ચર્ચા કરીશું.
હા ચોક્કસ ચાલો મળીએે.
હા.